હેલો મજામાં ત તમે કેવો છે
એકદમ મજામાં
હા
તમને ક તમને હા
મેચ બી જોય તમે
હા ભાઈ જુઓ ચિંતામે લોકો
અમે પ્લેયર કઈ સારું લાગ્યા
ટીમ છે મુંબઈન્ડિયન્સ
બમાં કેવું હારું પ્લેયર કોઈ કેવું છે
એવું તમારે કે છે
હ તો એવું છે
હા
મુંબઈ ચે
હ મુંબઈ ફ
બુપવેલર પ્લેયર હારો હારો લાગે તમને
બદલો આપ આ હારા લાગે એવું તો નહી બધા લોકો હારા ખેલે એવું છે
તમે જોઈતી હ આઈપીએલમાં
હા જોયે ના
હા ના કેટલી ખતરનાક મેચ થઈ હતી તમે જોય ત ને
બુમ્મ બુમ્મ માં
બઉ આરસીગ પેન તો બ‌ઉ ખતરનાક છે હવે
હા હા આપણે ઇજ
બહુ બોલાય મારો છે એકદમ
હમ
જેવ કે બધા પાંચ ટ્રોફી જીતી લેવાના છે આ
હા વિરાટ કોહલી બહુ બહુ ખેલે વિરાટ કોહલી એવું છે ખેલે તો આરામસર ખેલે ધીરે ધીરે મારે એવું નહી આઈ ને મારી ને ચાલે જ્યાં ધોની હોય.
તમે એક વાત હોંભરો. તમે એક વાત હોંભરો વિરાટ કોહલી વિરાટ કોહલી કેટલા વખત કેપ્ટનસી માં હતો. તેટલા વખત વિરાટ કોહલી ની એક ટ્રોફી બી આઈ. હવે પાટીદાર એનામાં આવેલ છે. રુબ ટ્રોફી. એવું હું હોય બીજું. ક્રિકેટમાં ક્રિકેટમાં તમને હ બુ જાસ્તી ફાવટ.
એ લોકો ને ફાવે.
બેટિંગ ફવા છે.
હા બોલિંગ. બરાબર નિશા ટપ્પ લાખવાનો. એને બરાબર કેચ એથન દંડી ઉડાવવાની. એવું છે.
ડાયરેક્ટ સ્ટમપમાં નાખવાનો.
હા ડાયરેક ટમ્પમાં નાખવાનો.
એ વાર છે પછી.
એ તો ભથી.
ભવે કોણ કો ગ્રાઉન્ડ તો ગયા છે અમદાવાદ ના ગ્રાઉન્ડ ગયા છે તમે.
ના અમે ગયા છીએ ઓન. ભક્તતે કવ સ્ટેડિમ વાનખેડે સ્ટેડિયમ.
એ. મુંબઈ હા એવું.
સૂર્યાનું ફેવરેટ સ્ટેડિયમ.
તમ ગયા છ કેવ તો.
ના હવે તો નહી જવાનું પ્લેનિંગ છે.
હા.
અમદાવાદ ના રેડિયમ પટે્યાવને.
ના ના ભાઈ અમદાવાદ નહી જવાનું ડાયરેક્ટ. ડાયરેક વાનખડે સ્ટેડિયમમાં જવાનું જા છું.
હમ.
હમ્મ.
હવાલ ના આ
એમ જઇએ ના.
પડે મને.
હા.
ત કલાક લાગે.
એવું તો હું થ થય આ અમદાવાદ. પેક્ષા ટ્રેન લોકલ ટ્રેન ધરીને જવાનું નહી. મુંબઈ.
બઉ છે ટ્રેનિ એને.
બે મિનિટ હ ભાઈ બે મિનિટ ખાલી રેન્જ નહી આવતી હા બોલો હવે.
અમદાવાદ જવાનું છે હવે.
અમદાવાદ ગ્રાઉન્ડ બહુ સરસ છે.
અમદાવાદમાં જતા કરીને ફાઇનલ થઈ મેચ ફાઈનલ મેચમાં અમદાવાદ જાય.
બીજું કઈ નહી આવતું.
બેંગાલુરજ અમદાવાદ આ ટિકિટ બે ના આમ
તમને નહી આ ભાઈ મે બીજો મારો ફ્રેન્ડ બોલતો હતો બોલો હું હોય બીજું તમને એવું આવ છે ક્રિકેટમાં
બું નહી મેં એવું કેવું અમદાવાદ કઈ ટિકિટ મળવાનો હોય ના તો બે તીન મહિના પેલે કરવા પડે
એ તો છે ભાઈ અમદાવાદ કીધું મજ બહુ મોટું
ટિકટ ના મળે ટાઈમ પર ટાઈમ પર ટિકિટ નો ભાવ ભી વધારે થઇ જાય ટિકિટ ભાવ એવવીી થઇ જાય એ ડાયરેક પાંચ ની છ હજાર માં એક ટિકિટ મળે ટિકિટની કિંમત રહે પંદરસો બારસો એના તો
ના એમ એ અમે લોકો વાનખેડ સ્ટેડિયમ માં ગયા ને તો હમે તો ત્રણ મહિના પહેલે બુકિંગ કરે હોય તોતી તો મનો જ નંબર લાગી ગયો એમ તો નહી લાગતો હોય
વાનખેડામાં કેટલ એું છે એક જાત ન વાનખેડે માં ટિકિટ શું છે
વાહનખેડામાં ટિકિટો તમે ત્રણિના ત્રણ ચાર મહિના વેલે કરશો તો એટલે કઈ નઈ તેરસો ચૌદસો નું જ પડે છે ને પ બે ત્રણ મહિના બે મહિના પેલા કરશું તો પછી બે ત્રણ હજાર નું પડે છે
અંજો રમ વય લેટ કરશું તો પછી સમજી લેવાનું ત્રણ ચાર હજારનું છે હવે સસ્તું છે હલો
ોલો હા બોલો બોલો
હવે સસ્તું હોય
આવી તો હ આવી તો મેચિંગ નહી તો હું જ
હના
કોઈ લોકો જાતા નહી હોય બીધ આ ટાઈમ પર મેઘો થઈ જાય આભી
આવાજ એ બીધ આવાજ
હ ફાઈનલ એની ને મેચ આઈપીએલ ની એમાં બહુ મા ગ હતી ફન મેમાં અમદાવાદ
હું હોય બીજું
યાર સારા આવડે
હં
ને કઈ પ્લેયર આવે
પ્લેયર આવે છે વેસ્ટ ઇન્ડિઝને બહારના બી જોવા આવે છે
બહાર ના જોયો તો મે છે
હા
બહારની મેચ બી જોયો તમે
હા જોઉં છું ને એટલું જ એટલું પણ ટાઈમ રેતો જોઈ લો પણ ટાઈમ નહી રેતો પછી નહીં જોતો ભાઈ મે
ભારત પાકિસ્તાનની મેચ રહે એવું મજા આવે એવું તો બહ મજા આવે જોવાનું
એ આપડી ટ
પાકિસ્તાન મને બહુ મજા આવે
ટક્કર દુસવાની કહેમવાની મજા આવે છે.
હા, ભારત પાકિસ્તાનમાં એવું છે. એચ પાકિસ્તાન ને એવું ગિલ્લીવાને ઉડાાય તે ભારત તો. -
પાકિસ્તાન કંઈને કરી.
હા, એ મજા, એવું મેચ દેખવાનું બહુ મજા આવે.
એ ખાડી ગાળ, એ ખાડી ગાળો. દેહ છે પાકિસ્તાન વાળા, બીજું કઈ કરી નહીં પાવતા એ આપણી જોડેથી. સમજ્યું કે ભાઈ.
હા, એવું તો છે.
હમ.
એવું મેચ દેખવાનું બહુ મજા આવે.
જે બહુ મજા આવે છે, મેં મેચ કે છોડતું નહીં, હા કે ભારત પાકિસ્તાનની.
બધા જેટલાય મેચ થયા, એટલાય બી હારે જ છે. પાકિસ્તાનને
અને ના ભાઈ તમને મન હુમન મેચમાં બી ઇન્ટરેસ્ટ છે.
ના, એ તો નથી જોયું મે તો.
ખાલી વિચારતો હતો મને.
લેડીઝ મે જોય છે, મને એક ભી
ના, મને તો લેડીઝમાં એક બી નહીંને નામ ખબર છે મુંબઈ ઇન્ડિયન્સ.
મને બી ખબર નહીં, જોય છે એક, બે, ત્રણ.
ના, મને કઈ કશું. કશું નહીં, માહિતી એ પ્લેયર કેમ કરવામાં છે હાલે તું મુંબઈ ઇન્ડિયન્સ ના. મેનની મેનની વાતો કરો ને, તને બહુ ખબર છે એનો. પણ એ હુમન નું કઈ નહીં.
બરાબર, બહુ મારે.
હા.
હાર્દિક પાંડ્યા બહુ મારે, હાર્દિક પાંડ્યા આયો મતલબ ધામ ધામ. છોડ, ચાલ જતા માર દે.
મારે એ તો મારે છે. તો બહુ મારશેને, તો પણ મારવાનું જ નહીં.
હા, નહી તો પ બે
આઉટ થઈ જાય છે એ રોહિત શર્મા ભી આવું જ છે.
હમ.
એ વિરાટ કોહલી ની ગત નહિં, તું ચ
હા, વિરાટ કોહલી રન બનાવા પાછળ લાગે, આજ થોડા બહુત ભી ખાયા.
એ રન નહીં, એના. પંદરા સોળ બોલમાં હાફ સેન્ચુરી જોઈએ એને, રોહિત શર્માની
હા.
હમ, હું હોય બીજું.
આ ધોની બહુ મારે. થઈ જઈને. એના માટે મે ધોની બહુ મારો હતો. ધોની, એનો ટાઈમ તો એનો ટાઈમ કલાક મતલબ. ઉંમર પછી આદમી બહુ એ થઇ જાય, ધોની બહુ હારે તો.
ના ધોની તો. પાંચ પાંચ, ચાર ચાર દવા આ આવી ગયો આપડી જોડે. મુંબઈ ઇન્ડિયન્સ ની જોડે પણ તરી ત નહીં, ચાર ચાર વાખત આવી ગયો તો. ચાર જવો કદાચ રાજી જતો હોયને.
હ, એ તો છે. પણ દોની બી ભારી બેટિંગ કરે.
હા એ તો બારે પ્લેયર છેને હા એ કીપરિંગ બી બારી કરે છે પણ હવે રિટાયરમેન્ટ લઈ લીધું એના માટે થઈ ગયું એ બધું
હા
એ રિટાયરમેન્ટ નહી લેવું જો તો અને સહસ્કોમાં છે ને એ બહ સાત આઠ નંબર પર આવત છે
બે તો ઉમર થઈ ગઈ ત પાછડઆવે ને બધું
થઈ જાય તો પછી રમતા નહી આવતું
ઉમર થઈ ગઈ મતલબ થોડો ધીરે ધીરે રમે એવું ના
છે થોડું એટલું તેટલું ચ કોય બીજું
એજ બ તમે રમે બેટબોલ ક્રિકેટ
મેરા મ જેન ગામમાં
હમ કેટલો વાયઞયા તમે રમવાનુ હા ભાઈ હ હાય હલો બ રમજ ત મે રમવા જાવ તોું સન્ડે હ ભાય હલો પછી પાછળ કોલ કરાવાવું